હલો.
કેમ છો?
હું મસ્ત મજામાં છ તમે કેમ છો?
બસ જુઓ એકદમ બરાબર છે. બોલો બોલો કેવી તે્યા યાદ કરે આજે મને.
બસ એટલે કેવાય ને કે હવે વરસાદ પડે એટલે બધા લોકો ઘરમાં જ રહે. અને મને ઘણીક વાર એવું લાગે છે કે ઘર આપણું એવું છે ને. જે દુનિયામાં આપણને ક્યાય પણ શાંતિ નહીં મળે ને, તો આપણે આપણા ઘરમાં શાંતિ મળે, એટલે કહેવાય ને કે આજે આપણે વાત કરીશું ઘરના વિષ. અરે ઘર એટલે માત્ર ઈટ સિમેન્ટ અને ચાર દિવાલો ન મકાન નહીં પરંતુ કેહેવાય ને કે પ્રેમ, સંસ્કાર અને યાદોનું જીવંત સ્થાન હોય છે. અને ગુજરાત તીમાંને એક બહુ સરસ મજાની કહેવત છે કે ઘર હોય ત્યાં હરખ હોય. એટલે ઘર એવી જગ્યા છે જ્યાં માણસ દુનિયાની દરેક લડાઈ લડીને પાછો આવે અને, શાંતિ અનુભવે. અને બહારની દુનિયામાં કદાચ આપણું મૂલ્ય કામથી. માપવામાં આવે પરંતુ ઘરમાં આપણું મૂલ્ય પ્રેમથી માપવામાં આવે છે. અને ઘરની એટલે સાચી ઓળખ તેની ભવ્યતા કે કદમાં નથી પરંતુ તો, તેમાં વસતા લોકો ના હૃદયમાં છે નાનું ઘર પણ સ્વર્ગ બની શકે. કે જો તેમાં પ્રેમ, સ્નેહ અને એકબીજા માટે માન હોય. આપણે ઘણીક વાર એવું વિચારીએ છીએ કે મોટું ઘર બનાવવાથી. એટલે કે મોટું ઘર બનાવવાની દોડમાં લાગી જઈએ પરંતુ સુંદર કરતા સુંદર શબ્દો એટલે કે સુંદર ઘર કરતા સુંદર શબ્દો અને સુંદર શબ્દો પણ જયારે આપણે જેને બોલીએ એ સંબંધોમાં વધુ મહત્વના છે. તો કેહેવાય કે પૈસાથી મકાન ખરીદી શકાય પરંતુ પરિવારનો જે પ્રેમ હોય છે એ આપણેે ક્યારેય ખરીદી શકતા નથી. એટલે માતા પિતા નું જ્યાં પ્રેમ હોય અ કેહેવાય ને. કે મારી મમતા હોય પિતા નું. અ માર્ગદર્શન હોય દાદા દાદી ની વાર્તાઓ હોય અને ભાઈ બહેન સાથેના બાલ પણ ના ઝગડા. આ બધું મળીને ઘરને જીવંત વણાવે છે‌. અને બીજી કેવત યાદ આવે છે કે એકતા હોય ત્યાં શક્તિ હોય. એટલે જ્યાં પરિવાર સાથે બેસીને ભોજન કરે છે હાસ્ય વેચે છે અને મુશ્કે મુશ્કેલી માં કેહેવાય ને એકબીજાનો સાથ પકડે. ત્યાં ભગવાન નું પણ વાસ માનવામાં આવે છે તમને શું લાગે
એકદમ બરાબર કહ્યું તમે. એટલે ઘર એટલે આપણે કહીએ છીએ ને સંસ્કૃત માં સદન કે છે. ગૃહ કે છે તો એમાં એનો અર્થજ ઇ છે. કે જેમાં આપણને બધું જ મળી રહે એમ કહીએ કે. આપણે બહાર જઈએ ક્યારે ઘરની. બહાર હોઈએ તો આપણને કોઈ ને કોઈ વસ્તુની અછત લાગે જ છે. પણ જયારે આપણે ઘરમાં હોઈએ તો આપણે કહીએ ને કે એક આપણે એક એવું બની જાય જ્યાં આપણે બધું જ કરી શકીએ છીએ આપણે બધી જ વાતની છૂટ છે. આપણને એમ કહી શકીએ કે. આપણને જેટલો આમ કમ્ફર્ટ જોઈએ એ બધો જ આપણને ઘરમાં મળે છે. અને એ વાત તો એકદમ સાચી છે જેમ તમે કહ્યું કે. ઘર એ આપણે બધું આપડે કહીયે ને કે. એક માં વાત્સલ્ય પિતાનો એક આસરો એક આપણે એમ કહીએ ને કે એમ છ છત ની જેમ ઊભા હોય આપણને ખબર છે કે ઘરે મા અને બાપ આ બંને હશે. તો આપણને કોઈ પણ વસ્તુની અછત નહીં થાય. જીવનમાં અને તેવી જ રીતે જેમ હજી આપણા મોટા દાદા દાદી કે જે પણ મોટા આપણા વડીલો છે. એમનો સહારો એમનો આપણે કહીએ ને કે એમની એક હૂફ મળી રહે છે. અને જે નાના ભાઈ બહેનો સાથે આ આપણે એક સરખા ભાઈ બહેનો સાથે એ બધાની સાથે રહીને જ્યારે આપણે એ એક એક જીવનની પળ જ્યારે આપણે આમ પસાર કરીએ છીએ ને. એ ખાટી મીઠી યાદો સાથે આપણે બાળપણથી કરીને બુઢાપા સુધી બધી જ યાદ રહે છે અને આપણને ક્યારેક એવો સમય હોય જયારે આપણે મુસીબતમાં હોઈએ તો ઈજ બધી વાતો આપણને એક એક આપણે કહીએ ને કે શક્તિ આપે છે જીવન જીવવાની અલગ અલગ મુસીબતોને સામનો કરવાની આ બધી ત આપણને વસ્તુઓ ખાલી ઘરમાંથી મળે છે. તો તમે કહ્યું તે પ્રમાણે એકદમ સાચું છે. એક નાનું જીવ હોય જેવી રીતે કીડી છે એ પણ પોતાના દર માં ઘુસી જ જાય છે. તો એ બધાને એક કામ કહીએ ને કે બધાથી પહેલાં આપણને ઘર જોઈએ શા માટે. તો જેમ આપણે આમ પુરાના એકદમ આમ જોઈએ આપણે કે અ પુરાતત્વ જમાનામાં અને એવી રીતે જયારે માણસો ઘર બાંધતા તો ત્યારે તો એ લોકો જંગલમાં રહેતા અને કેવી રીતે એકદમ જે વસ તું મળે એનું એનાથી ઘર બાંધવાની કોશિશ કરતા જયારે આ ઈંટ પત્થરના ઘર નહોતા ત્યારે ઈ લોકો આપણેે અ ઝાડ પર ને કેવી રીતે ગુફાઓમાં ને એવી રીતે બી ઘર બાંધીને રહેતા તો એ જરૂરત છે ને મને લાગે છે કે જેમ. ખોરાકની જરૂરત શરીરને છે. આપણા અંદરના શરીરને છે તેમ ઘરની જરૂરત આપણા આઉટર બોડી પાર્ટ્સને છે. આપણી શારીરિક આપણેે કહીએ કે આપણી જે શારીરિક શક્તિ છે. એ તો અંદર થી આવે છે. પણ એ શરીરને સંભાળવા માટે બધી ઋતુઓમાં સંભાળવા માટે આપણે ઠંડી ગરમી વરસાદ એ બધાથી બચવા માટે એક નાનામાં નાના જીવને અને મોટામાં મોટા જીવને આપણે જોયું જ છે કીડી થી માંડીને હાથી સુધી બધાને એક સહારો એક ઘરની જરૂરત હોય જ છે. જંગલમાં પણ રહેતા પ્રાણીઓ ક્યાં ને ક્યાં પોતાનું ઠેકાણું ગોતી લે છે. જ્યાં થોડી હૂફ મળે તેમને. તો ઘર એ એક હૂફ મળતું એક એવી અ આપણે કહીએ ને એક એવી જગ્યા છે જ્યાં આપણા મનને પણ શાંત મળે છે શરીર ને નહીં. શરીર તો આપણને બધા અહીંયા ત્યાં આપણે ક્યાં પણ ચાલ આજે આપણે બીજે ક્યાં છીએ ઘરે નથી તો આપડણે ક્યાં ને ક્યાં કમ્ફર્ટ ગોતી લઈએ કે ચાલો ઠીક છે પણ આપણી મનની શાંતિ છે ને એ ઘરે જ આવીને મળે. તમે બી જોયું હશે કે આપણે કેટલું બી બહાર ગામ ફરી આવીએ એક એક બે બે મહિના પણ ફરીને આવીએ પણ જ્યારે ઘરે આવીએ ને ત્યારે આમ હા એવી રીતે આપણેે એકદમ ઓલું કરીએ કે હા હવે મને શાંતિ થઈ ભલે કેટલું બી ફરી આવ્યો પણ ઘરે આવ્યો. એટલે મારા મનને શાંતિ થઈ. શરીરને તો આપણે હાય ફાય હોટલમાં રહીને બી શાંતિને જરૂરતો પૂરી પાડી શકીએ છીએ. પણ મનની જરૂરત ફક્ત ઘરે પૂરી પડે છે. અને એ વાત બી એટલી જ સાચી છે કે ઘરના જે આ વાતાવરણ હોય છે. કિલ બિલાટ હોય છે. એ જે આપણે મનને શાંતિ આપે છે ને એના જેવું બીજું કોઈ નથી. તો આમ તમારો ઘરના સંદર્ભમાં તમને શું જોઈએ તમને આમ ગામડામાં ઘર હોય એવું ગમે કે પછી શહેરમાં ઘર હોય એવું વધારે ગમે
અ જો જો મારી વાત કરું તો મને તો એવું કઈ છે જ નથી. કે ગામડાનું ઘર જોઈએ કે શહેર ન ઘર જોઈએ. પણ અ બસ મને ખાલી એટલું છે કે જે પણ આપણેે જે પણ આપણું ઘર હોય છે પણ આપણે રહીયએ. ત્યાં નહી આભાર હોય. એટલે કેવાય ને કે માફ કરજો આવા બધા શબ્દો હોય માફી માંગવાની માફ કરી દેવાનું અને વડીલો ન આદર હોય કેહેવાય ને કે નાનાઓ પ્રત્યે પ્રેમ હોય. તો આ બધું જ જે ઘરમાં હોય છે. ગમે ત્યાં સ્થાને આપણું ઘર હોય મને એવું લાગે છે કે આપણું ઘર સારું હોય. હોય સમૃદ્ધ હોય. અને આજના સમયમાં કેવું થઈ ગયું છે કે ટેકનોલોજી ઘણી વધી ગઈ છે અને પરિવાર સાથે જે વાતચીત હોય ને એ ઘટી ગઈ છે. એટલે એક જ ઘરમાં બધા લોકો હોય જતાં દરેક પોતાના મોબાઈલમાં વ્યસ્ત રહે છે. ઘરની દિવાળો નજીક પરંતુ કેવા કે જે દિલોનું અંતર છે એ વધારે વધી ગયું છે. એટલે અ મને એવું લાગે છે કે આ બધી વસ્તુઓ જેટલી ઓછી હોય. ટેકનોલોજી જેટલી પારિવારિક સંબંધોમાં ઓછી હોય એટલું વધારે સારું. કેમકે એમાંથી શું હોય કે ઘરમાં ફરીથી સંવાદ એટલે કે શરૂ થાય. દરરોજ થોડો સમય પરિવાર માટે લોકો વાપરે તો કેવાય ને કે આ જે સમય જાય છે આ ગયેલો સમય ક્યારેય પણ પાછો આવતો નથી. એટલે ઘર માત્ર આપણું કેવાય ને કે સરનામું નથી પરંતુ આપણી ઓળખ છે. એટલે કે જ્યારે જીવનમાં મુશ્કેલીઓ આવે ત્યારે સૌથી પહેલાં જે દરવાજો આપણને યાદ આવે તે પોતાનું ઘર જ હોય છે. આથી ઘરને માત્ર મને એવું લાગે છે કે સુંદર બનાવવાનું નહીિ પરંતુ કેહેવાય ને કે ખુશીઓથી ભરવાનો પ્રયત્ન કરો કારણ કે પ્રેમથી ભરેલું ઘર જ સાચ શું વૈભવ છે અને ઘણીક વાર આપણે એમ સાંભળીએ છીએ, કે આ મકાન એમનું છે, આ મકાન તેમનું છે, એટલે તો જે આ જેે મકાન હોય છે ને મોટી મોટા મોટી મોટી ઈમારતો હોય છે મોટી મોટી ભવ્ય ઈમારતો કે પછી ભવન હોય છે. આ દિવા એને આ દિવાળોથી બણે છે પરંતુ જે ઘર હોય ને એ સંબંધોથી બણે છે. તો મુું મને પોતાની જાતે પણ એવું જ લાગે છે કે ઘર ગમે ત્યાં ગમે તે જગ્યા હોય ગમે તે એવું સ્થાન હોય નાનું શહેર હોય મોટું શહેર હોય કબો હોય વિદેશમાં પણ જો કોઈક ન ઘર હોય તો ઘરને ઘર જેવું રાખો એના માટે જો આપડણે ઘણીક વાર કેહેવાય ને કે સમજોતો કરવો પડે. ક્યારેક ઝુકવું પડે ક્યારેક માફી માંગવી પડે ક્યારેક માફ કરવું પડે. ક્યારેક પોતાનું માન એમ એટલે કે બીજી બાજુ મૂકવું પડે. તો આવી બધી- પ્રવૃત્તિમાં જો આપણે કરવી પડે ને તો આપણે કરી લેવાની કેમ કે આનાથી અ આપડે નાણાં નાથી થઈ જતા પણ આપડું ઘર ખુશહાલત ખુશહલી થી ભરી જાય છે મને એવું લાગે છે તમને શું લાગે?
એકદમ બરાબર ક્યું તમે એટલે ઘર આપણે કહીએ ને કે આપણા જીવનની જરૂરતો આપણને શીખવાણ આપણે જે પણ જીવનમાં શીખવાની જરૂરત હોય છે. એક મનુષ્ય જીવનમાં આપણે લીધો છે તો હવે આપણે આ આ જે જીવનની જેટલી વસ્તુઓ છે. આપણે સુખ દુઃખને કેવી રીતે માણવા આપણા જીવનના સંઘર્ષોને કેવી રીતે સામનો કરવો પછી આપણે જે ખુશી પણ કેવી રીતે આપણે પોતાની આપણને કેવી સંભાળે છે અને દુઃખમાં આપણે કેવી રીતે એકબીજાને સાથ આપીએ છીએ. તો આ બધી જે ઘરની જરૂરતો છે ને એ બધી આપણે આ ઘરમાં જ મળે છે. એટલે આપણે એમ કહી શકીએ કે જ્યારે આમ સમાજ અને દુનિયા અને એ બધાથી આપણે જયારે આમ એકદમ આમ કહીએ ને કે કોઈ પણણ વસ્તુથી જ્યારે માણસ હતાશ થઈ જાય ને અને થાકી જાય આમ કહીએ ને કે આપણે જીવનના સંઘર્ષો શરૂ તો થઈ જાય છે. એક નાનું બાળક હોય પરીક્ષા આપીને આવે તો કેવું ફટાફટ કે ઘરે જઈને આવે બસ સુઈ જઈશ. કે મારી આજે એક્ઝામ ખતમ થઈ ગઈ. તેમ એક નાનું બાળક હોય કે એક માણસ હોય કે જે સ્ત્રી પુરુષો ઓફિસે જાય બધું કરેને રાતના જયારે ઘરે આવે તો આમ એક નિશાસો નાખીને હાશ કરીને સુઈ જાય કે બસ આવે દસ બાર કલાક મારે આરામ હશે હું ઘરમાં મારા પરિવાર સાથે રહીશ. પછી ઊંઘ કરીશ અને પાછું સવારી કા મારા કામમાં લાગી જઈશ. તો જેમ આપણે કહીએ ને કે જેમ આ કુદરતે રાત બનાવી છે કે એક આરામ કરવા માટે દિવસભરના કામ કરીને નાના પશુ પક્ષી ઝાડ પાન બધાને એક આરામ આપવા માટે જેમ આમ આપણેે ઈશ્વરે રાત બનાવી છે. તેમ આ આપણે મનુષ્યએ પોતાના માટે એક ઘર બનાવ્યું છે કે. ભલે આપણે કુદરત માં રહીએ છીએ પણ આપ આપણે કહીએ ને કે સામાજિક રીતે પણ આપને એક સુરક્ષાની જરૂર છે. તો એ સુરક્ષા આપવા વાળું પ્રેમ આપવા વાળું અને આપણા સંબંધોને સાચવીને એનું સિંચન કરવા વાળું અને એ બધી જ વસ્તુઓ આપણે જ્યાંણ ગોતવા જઈએ ને્ તો બાર નથી‌. ઘણા લોકો તમે કહ્યું તેમ સાચી જ વાત છે ઘર કેટલા પણ મોટા હોય છે પણ સાથે બેસીને એક આપણે કહીએ ને કે એક ટાઈમનું જમણ પણ કરતા નથી. તો એ વાત એકદમ ખોટી છે ઘર નાનું હોય કે મોટું બધા ભેગા મળીને ખાય પીએ ખુશી રહે ખુશી રહે. અને બીજું દુખમાં મેન તો આપણે દુઃખમાં સાથ આપે. એજ સાઘુ સાચું ઘર છે. અને એ ઘરમાં આપણને જે સિંચન થાય છે ને જે એક બાળકનું સિંચન જેટલું ઘરમાં થાય છે. એટલું ક્યાંય થતું નથી એટલે શરૂઆતથી જ બાળક જે શીખે છે. એ પેલું ઘર જ હોય છે. ઘર અને એના માતા પિતા અને પરિવારના બધા જ સદસ્યો એટલે એ આપણને બધું યાદ રાખવું જોઈએ. તો બસ જુઓ આમ ઘરની વ્યાખ્યા કરતા કરતા. આપણે ઘણો સમય થઈ ગયો અને આપણે ફરી હું વાત કરશું ક્યારેક. સો અ ચાલો આવજો ત્યારે.
તમે પણ આવજો અને કહેવાય ને કે ફરી મળીએ આપણે નવા વિચાર સાથે નવી પ્રેરણા સાથે. તે.